હેલો કેમ છો.
હા બસ મજામાં તમને.
હો બસ મજામાં છે તમે હમણા શું કરતા હતા.
બસ હમણાં તો મુવી જોતો હતો.
અચ્છા અચ્છા લાગે છે તમને મૂવી જોવાનો બહુ શોખ છે.
હા મારે તો મૂવી જવાનો જ બઉ શોખ છે.
કઈ મુવી જોતા હતા અમે.
હમણાં તો જોતો હતો આપડે એક્સ્ટ્રાક્શન.
અચ્છા અચ્છા સારું કેવાય તો તો.
હા તમે શું કરો છો.
ક્યાંય ને બસ જો હમણાં વરસાદ પડે છે તો એને આમ જોઈ ને નજારા જોતી તી બરે બેઠી બેઠી
અચ્છા અચ્છા તમને મુવી જોવાનો ઇન્ટરેસ્ટ નથી કે કેમ છે.
નહી મને તો એટલો ઇન્ટરેસ્ટની મુવી જોવાનો પણ ગમે એમ કોઈક વાર કોઈ એવી મૂવી આવે તો જોઈ લઉં છું.
તમારે વધારે કઈ મુવી પસંદ કરો.
હું તો વધારે આમ ઈમોશનલ ટાઈપ હોય કે લવ સ્ટોરી હોય એવી મૂવી મને ખૂબ ગમે છે તમને કેવી મૂવી ગમે છે.
મને તો ઓમ તો હોય જેમાં સસ્પેન્સ હોય એવી મૂવી વધારે ગમે.
અચ્છા અચ્છા તો હમે તમે ફ્રી થશો થોડી વાર મારા માટે.
હા બોલો ના.
તમારા જોડે મને એક વિષય ઉપર વાતચીત કરવી હતી થોડી.
હા બોલો ને.
તો તમારા મતે તમને કેવું લાગે કે સોશિયલ મીડિયા બધાને વાપ વાપરવું જોઈએ કે ના વાપરવું જોઈએ.
સોશિયલ મીડિયા એમ તો વાપ
હા.
તે યુઝ કરો. એ નુકસાન પર છે પણ તમે સારી રીતે યુઝ કરો તો તમને એ કામ પણ લાગે.
હા એતો છે કે બધી જે વસ્તુ હોય જેનું ફાયદો હોય એનું નુકસાન તો હોય જ છે.
હા એ તો છે જ કે તમને કમ લાગેને આગળ પણ હોતે બુ
હા એ તમારી વાત સાચી છે. બાકી તો કેવું કે સોશિયલ મીડિયા માં એવું હોય કે ઘણા બધું આપને મો મોટિવેશનલ કે જાણવા વાળી વસ્તુ આવે છે. તેથી આપને ખુબ જાણકારી ને મળે છે.
હા એજ તો સોશિયલ મીડિયા ન તો ખુબ ઉપયોગ પણ થાય છે પણ હમણાં જોવા જઈ બધા સોશિયલ મીડિયા ઘણો યુઝ કરે છે તે નથી અને ગેરફાયદો પણ બહુ છે.
હા એ તો તમારી વાત સાચી છે કે ઘણા બધા નુકસાન બી છે. પણ હવે જે સોશિયલ મીડિયા આપણે આપણે એક ટાઈમ નક્કી કરીને યુઝ કરી તો એ આપડા માટે સારું જ છે અને થોડું મનોરંજન માટે બી સારું છે આપણું મગજ શાંત થઈ જાય કોઈ ટેન્શન કે હોય ના રહે આપે રીલ્સ ને જોઈએ એનાથી
હ એ છે પણ હમણાં ના બધા. પાછલી છાંગ જે છે આપડી જે નવા યંગસ્ટર એ બધા સોશિયલ મીડિયાના યુઝ એક્સ્ટ્રીમ યુઝ એટલે બહુ જ યુઝ ટી ખુબ જ પાછળ પડી ગયા છે તેવું બારે રમત ગમત પણ નહી જતા અને ખૂબ જ ફોનમાં આખો દિવસ ફોન જોવે છે તેથી તેમને ચશ્મા પણ વધારે આવે છે માથું દુખે છે એટલે અલગ અલગ બીમારીઓ પણ થાય છે નથી
હા એ તો તમારી વાત સાચી છે કે હવેની જે યુગો છે હવે નવા છોકરાઓ બાળકો છે કે જે નાની નાની ઉપરથી જ ફોન જોવાનું ચાલુ કરી દે છે અને પોતાની આઈડીયો બનાવે છે સોશિયલ મીડિયામાં તો તેના માટે તો નુકસાનકારક જ બનવાનું છે કેમ કે સોશિયલ મીડિયામાં ઘણી એવી વસ્તુ આવે છે કે જે ખરાબ ખરાબ બી હોઈ શકે છે તેથી એ લોકો જે જોવે છે તો એના માઈન્ડમાં ખરાબ ખરાબ વિચારો બી આવે છે અને તે લોકો એનું આમ સોચતા નથ થી અને જે સોશિયલ મીડિયા માં આવે એવું કરે બી છે ક્યારેક તો
એ છે કે બધા સોશિયલ મીડિયા માં હમણાં બધા ફ્રેન્ડસ બનાવે છે જે જાણતા નથી સમજી લો કે એક સ્ટેટથી બીજ સ્ટેટમાં ફ્રેન્ડ બની જાય છે. જે ફ્રેન્ડ બની જાય છે તેઓ તે લવમાં પડી જાય છે અને અલગ અલગ અ બધૂ રિલેસ સનશીપમાં આવાનું કરે છે. આગળ એ પાછળથી છોડી દે છે તેઓ અલગ અલગ પ્રયાસો કરે છે જાણે કે સુસાઈડ કે અલગ અલગ
હા એ તો તમારી વાત સાચી છે. બાકી તો સોશિયલ મીડિયા માં એવું બી હોય છે કે ઘણા બધી એમ ખરાબ વસ્તુ આવે છે અને બાળકો એને નિહાળે છે. તો એના મગજમાં ઘણા બધા આમ સવાલ ઉભા થાય છે આ કેવી રીતના હશે, આ કેમ થતું હશે. અને કોઈક એવી લિંક કે આવે છે સોશિયલ મીડિયામાં તો એ લોકો એને ક્લિક કરે છે કે કોઈ બી આપણા ખાતામાં રૂપિયા કે હોય છે એ જતા રે છે ને આગળ જેમ તમે કીધું કે એ લોકો ગમે એને ફ્રેન્ડ બનાવી દે છે કેમ કે એ લોકો તો જાણીતા નથી જે એ લોકોને જાણ ના હોય કે કોઈને કોઈ કેમ ફ્રેન્ડ બનાવાય કે નઈ તો તેથી ફ્રેન્ડમાં કોઈ એવા ફ્રોડ બી નીકળી શકે છે અને કોઈ હેકર્સ બી હોય છે કે જે આપડી આઈડી ને હેક બી કરી શકે છે.
હા એ તો છે જ કે હમણાં ઓનલાઈન ફ્રોડ પણ બહુ વધી ગયા છે જેથી બધા તમામ બધા યુઝર છે જે યુઝ સોશિયલ મીડિયા ના તેઓને ખુબ જ ચેતવણી રાખવી જોઈએ જેથી તેઓ ફ્રોડ ના ગુનેગાર ના થઈ શકે અને એક વાર થઇ ગયા તો તે પૈસા પણ જતા રહે છે ઘણા ના ઘણા ફોટોસ પણ લીક થઈ જાય છે અલગ અલગ વસ્તુ થઈ શકે એનાથી
હા એ તો તમારી વાત સાચી છે કે જે આપણે ફોટોસ ને નાખીએ છીએ સોશિયલ મીડિયામાં અથવા ક્યાંય ફરવા કે ગયા હોય તો એની આપણે સ્ટોરી કહી શકીએ કે ઈ લગાવી છે તો તેથી બધા વ્યક્તિઓ જોવે છે આપને અને ખબર પડે છે કે આપ ક્યાં જઈ છે ક્યાં નહી ને તો એ લોકો આપડે નિહાળતા હોય તો ક્યારેક તો એ લોકો આપને હેક બી કરી શકે છે. તો એ આપનેમ ખોટું છે આપણે ના કરવું જોઈએ અનેને જે આપણે પ્રાાઈવેટમાં રાખીએ એટલું સારું રહે
હા એ તો છે જ કે સોશિયલ મીડિયા તમને જે કામ લાગતું એટલ યુઝ કરવાનું જેથી તમને એ ખોટો ફ્રોડ મ ના પડો એ કે તમને કામ લાગે એટલું યુસ કરવાનું તમને એમ થાય કે આ સારું છે કે આટ્રસ્ એબલ છે ભરોસો લાયક છે તો એમાં જ તમને ઉપયોગ કરવાનો ઈ
હા એ તો તમારી વાત સાચી છે કે જેટલું હોય સોશિયલ મીડિયા પે એ વધારે યુઝ કરશું તો વધારે નુકસાન થશે જેટલું માપમાં યુઝ કરશું તો આપને માપમાં આપને કોઈ નુકસાન નહી પડે ફાયદો બી મળશે સોશિયલ મીડિયા થી કેમ કે હવે તો સોશિયલ મીડિયા થી લોકો કમાણી બી કરી શકે છે કેમ જેમ કે કોન્ટેન્ટ ક્રિએટર છે. એ કોઈ જાહેરાતો કરે કે દુકાનની કે જાહેરાત કરે છે તેથી તેલોકોનું ભી કામ સારું છે. થાય છે અને સારા એવા પૈસા કમાવી શકે છે.
હા એ તો છે જ ઘણા બધા હમણાં યંગસ્ટર છે જે નાની ઉમરોમાં કોન્ટેન્ટ ક્રિએટર બની ગયા છે તે લાખો રૂપિયા હમણાંથી કમાવા મન્ડિ ગયા છે. તેઓ ધીમે ધીમે ઇમ્પ્રુવ કરે છે પોતાનું કોન્ટેન્ટથી તેઓ આગળ જતા પર ખુબ જ સારી કમાણી કરશે.
હા એ તો છે કે જો આપને એનામાં શોખ હોય કોન્ટેન્ટમાંને તો એનામાં સારા એવા આગળ વધી શકે છે એ અને ઘણા એવા દુકાનદારો બી છે. કે જે હવે પોતાની જાહેરાતો છાપામાં કે દેવાના જગ્યા સોશિયલ મીડિયા માં આપે છે જેથી ઘણા લોકો એને નિહાળે છે અને એ લોકો ના દુકાનમાં ઘણું બધું એવું ફાયદોબી થાય છે.
હા એ તો છેજ તમારી વાત એકદમ સાચી એ તો
હા તો હવે તો આમ સોશિયલ મીડિયાનો વધારે વધારો જ થવાનો છે ઘટાડો તો નહી જ થાય કેમકે હવે તો બધા માટે એક મનોરંજન બની ગયું છે સોશિયલ મીડિયા જેમ સોશિયલ મીડિયા નો આપણે એક પ્લેટફોર્મ જોઈ લે કે સ્નેપચેટ એમાં તો કશું કામનું છે જ નહી ખાલી એક ફોટા પાડવા માટે એક મનોરંજન જેવું બની રહ્યું છે.
હા એ વસ્તુ છે જાણે કે ઇન્સ્ટા પણ છે કે એ બધામાં હવે તો ખાલી રીલ્શજ સક્રરોલ કરે છે બધા એનાથી ખાલી ટાઈમ વેસ્ટ થાય છે એનાથી એનાથી કઈ એવું કઈ છે નહી કે આપડે કાઈ કામ આવે ભલે એમાં નોલેજબલ રીલલ્શ આવે છે વધારે પૂરતા યુસ હમણાં એ બધું જે ટ્રેરેન્ડિંગ ના રીલ્સ ચાલુ છે એ બધા સ્ક્રોલ કરે છે.
હા એ તો તમારી વાત સાચી છે બાકી તો ઇન્સ્ટામાં ઘણી બધી જાણકાર આપે જાણ કારી બી લઈ શકીએ છી ઘણા બધા એવી બી આપને ન્યૂઝ મળી શકે છે કે જે સારી હોય છે આપણા માટે અને આપણા જીવનમાં આપે એનું ઉદબોધન લઈએ કોઈ એવા મોટિવેશનલ સ્પીકરનું તો એ આપણે જીવનમાં ખુબ આગળબી વધી રહીએ છીએ પણ હવે આજકાલના જે યુગો ના બાળકો છે એ લોકોને આજ એવું બધું નથી જોયતું એ લોકોને બસ ખાલી મનોરંજન માટે જોઈએ છે એ લોકો નુ ખુબ નુકસાન થવાનું છે કે જે નાની નાની ઉમરે સોશિયલ મીડિયા નો વપરાશ કરે છે.
હા એ તો છે જ કે તમે હવે નાના નાના યુઝર છે જે એ મોટિવેશન ને એવુબધું નહી સાંભળતા ખાલી વિડીયો સ્ક્રોલ કરે છે રીલ્સ સક્રરોલ કરે છે. જેનાથી તેમનું આખું ધ્યાન રીલ્સ પાછળ પડી જાય છે. ફોન ચાલુ કરે એટલે ડાયરેક્ટ રીલ્સ સ્ક્રોલ કરવા મંડી જાય છે. તેવો બીજો કંઈ કરતા નથી ખાલી ઇન્સ્ટાગ્રામમાં ખાલી રીલ્સ સક્રોલ કરે છે.
હા અને આ સોશિયલ મીડિયા જે છે એ હવે માણસો ના જીવનમાં ખુબ જ એવું બની ગયું છે કે આમ સમય નો કેટલો બગરાસ બગડાસ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા જ્યારથી આવી હોય તે માણસોને જીવનમાં ક્યારેક કોઈ કામ કરતા હોય ને ફોન બાજુમાં હોય તો એક ઉપર નોટિફિકેશન આવે છે તો તેથી આપે ઇન્સ્ટામાં કે ગમે એમાં રીલ્સો જોવા માંડી જાય છે તો આપડો કલાક અડધો કલાક ક્યાં નીકળી જાય છે એ આપને કશું ખબર જ નથી હોતી.
હા એ તો તમારી વાત સાચી કે તમે અવે બધુ યુઝર જે છે ચાલુ કરે છે મોબાઈલ વાપ અ દિવસમાં દસ થી બાર કલાક ખાલી મોબાઈલ જ જોવે છે ચાર્જિંગ પતે એટલે થોક વાર આરામ કરે. પછ ચાર્જિંગ થઇ જાય છે ફોનમાં તો ડાયરેક્ટ વળી ફોન જોવા મળી જાય છે એવું ખુબ જ એક આ કર તો આપણે યંગસ્ટર ને ખુબ જ નડશે એવી રીતે આપને લાગે છે.
હા પેલાના તો એ જમાનામાં કેવું હતું કે બધા મોબાઈલ ને નતા તો બધા જોડે બેસતા વાતચીત કરતા કોઈ આમ પત્તા કેવું કઈ રમતા તો કેટલું આમ આનંદ મળતો અને પરિવારને સમય બી આપી શકતા હવે તો જ્યાં થી આ બધું છે પોતપોતના બાળકો પાસે પોતપોતાના મોબાઈલ ને આવી ગયા છે નાની ઉંમરે જ તો બધા પોતપોતના મોબાઈલ લઈને બેસી જાય છે અને કોઈ વાતચીત ને નથી કરતા પરિવાર સાથે કોઈ સમય બી નથી હવે બીતાવતા.
હા એ છે ક ફેમિલી થી ઘણા બધા છે.
હા. બાકી તો હવે કઈ કોઈને કઈ ના શકાય પોતાની જાત ઉપર હોવું જોઈએ કે કેટલું સોશિયલ મીડિયા આપને વપરાશ કરવું અને કેટલું નહી.
હા એ તમારી વાત એ તો એકદમ સાચી એ તો.
હા ઠીક છે લો મને તો આ ટોપિકમાં થ તો કેટલી બધી આપણા પાસે વાતચીત તો હોઈ શકે છે પણ હું હવે પછી વાત કરું.
હા કાઈ વાંધો ન પછી વાત કરશો બાય.
બાય.